કઈ નહિ બેઠી છું. તું શું કરે છે?
કઈ નઈ આ જરાક ઉતરાણ નો તહેવાર આવ્યો એના માટે તને ફોન કર્યો.
અ હા ઉત્તરાયણનો તહેવાર આવ્યો છે
ગયા જું થોડી હું બજાર ગઈ હતી ત્યાંથી પતંગોની પસંદ કરવાનું છે ને ચાલુ કરી દીધું છે આવતી તો ઉત્તરાયણ માં આખ આકાશ આપણે પતંગોથી જ ભરી દેવાનું છે ખરેખર
અરે તું પણ શું યાર હજી
હ
ન ચાલે છે અને તને અત્યારથી જ જાન્યુઆરી મહિનાની ઉત્તરાયણ દેખાવા માંડી પતંગો અને દોરાની વાત તયારથી જ
અરે ઉત્તરાયણ એ કઈક નાનોવડો તહેવાર થોડી નાને છે એ તો આખા ગુજરાત ન સૌથી મોટામાં મોટો તહેવાર છે સવાર સવારમાં જે સવાર મસ્ત ઠંડી ઠંડી ગુલાબી હવા આવતી હોય છે આજુબાજુ લપેટ લપેટ ન અવાજ આવતો હોય ઓછી નો અવાજ આવતો હોય. માહોલ ની મજા જ કઈ અલગ છે તને પતંગ શગ નથી આવ્યું એટલે તું આમ બોલે છે?
હું કઈ નથી મને પતંગ ચગાવતા આવડે છે પણ પતંગોની ખેંચતાણ અને કાન ફાડી નાખ. હ એઇ મોટા સ્પીિકરનો. અવાજ કરતા, હોળી અને ધૂળીટી. પણ વધારે ગમે.
હોળી, ધૂળેટી એમાં પણ એટલું તો શું ખાસ છે? બસ એકબીજા પર કલર ફેંકવાનો ગંદીશ તો કરવાની હોય.
અરે ના રે હોળી એટલે તો રંગો. નો તહેવાર ખુશિયાનો તહેવાર. શિયાળો પૂર થાય થાય. અને વસંતઋતુ.
બેસે ત્યારે વૃ
હ હ